હલો.
હા અવાજ આવે.
ઉભુરે અવાજ એ તો નેટવર્ક ઈસ્યુ છે.
હા.
હમ?
આયો અવાજ?
હા, આવે.
હા બોલ હા આવે.
હા, હા.
હમ.
વરસાદ કેવો છે.
વરસાદ બહું હમ.
હમ.
અમારે બાજુ તો મેં કીધું ખરું પાણી ભરાઈ ગયા બધાને ઘેરેમાં.
તમારા ઘેરમાં?
ને અમારા ઘરમાં તો કેટલું અમારું છે ટેકરા પર કે પાણી ભરાય
હા
ના પર્વત પર ની એટલે પેલા ખબર અસલ ટેકરા પર જુના ઘેર રહેતા તે.
હમ.
તેમાં માટે જૂની થામણી પર કે અસલ ઘેર કે જૂના.
તોર ઘોર કા રસ્તા પછી
રસ્તા પરથી ની દેખાઈ
આપેલું ખબર રસ્તા પરથી આપડે વાઈટ ઘેર દેખાતું છે લાઈન લગાવી મેલી છે જી બે હા મસ્તરીની પાછળ.
હમ.
હા અમારે એ ઘેરું અમારું ઘેર હોય એટલે પાણી ની ભરાય એમ માં ગાડીનું અડધું ટાયર ડૂબે તેટલું પાણી થઇ ગયું છે
હમ.
પણ અમારે ત જીરીક ભી વાંધો ની આવે કેમ કે અમે ટેકરા પર ટેકરા પર થી રસ્તો ખરો એટલે અમે અમારા ઘેરેથી ટેકરા ચાલુ થઈ જાય બધાના ટેકરા પર કે ન અમારે ટાખું ફડ્યું જેવું. ટેકરા પર એટલે ટેકરા પરથી ડાયરેક્ટ કોસ્ટર પર નીકળાય
હારું કેવાય.
એટલે જીરીક બી પાણી અમને નઈ નડે.
હા તો તમરા આ ઘર થી પેલું ધણસરા બી જવાતું હશે ને
અધારસણા ડાયરેક્ટ જવાય
હમ.
વતન વાળા રસ્તા ખાલી બગર માંથી અમાર ત્યા જવાય અમારે તો ડુંગળી જવા હોય તો ડુંગળીઓ જવાય બધાય જવાય અમારથી એટલું હારું છે પાણી નથી નડતુ તે હવે થોડીક અઘાડી અમારે ફુઈ નુ ઘેરશે ને
હમ.
તાથી પાણી ચાલુ થઈ ગયા છે
તો જો જેે તું ની ડૂબી જાય તેમાં
મેં ની ડુબું
જા બી કરે કોને ખબર એકલો એકલો
આમ પછી એવું ખબર કે બસ થી પાણી ભરાવા ચા જાય પેલા પગ પેલા તે થોડા થોડા પછી પગ ની પાણી ડૂબી જાય પછી પાણી વધે વધે ઘૂંટણ છેલ્લે પાણી જાય કમર એટલા પાણી જાય
એવું
હા એમ જેમ જેમ અગાડી જાય તેમ તેમ
અમારે તો બધું ગનાળો માં વહી જાય
ની ગરનાળા જાય પણ ખાડી કેની
હમ
ખાડી આખી ભરેલી તે બગર આખી ભરેલી કે ની એમ ખાડીનું પાણી બગર માં નીકળી જતું ઓછો વરસાદ પડે ત્યારે પણ અવે બગરો આખી ભરેલી
અમારી મોટી એટલે
એટલેક ખાડી નો પાણી કેથી જાય ની એટલે પાણી ભરા છે પણ અમને તો વાંધો ની આવે અમને જેઈ તકલીફ ની
નારે ભજીયા કયા ખઈ હક
બનાવે કે નહીં વરસાદ બહું પડતો છેતો બનાવે કે તારી મમ્મીને જઇન
અહ ઈચ્છા તો છે જીરીક વાર રેયને પાપડી તરીને ખામ
જો ડરેક પાસો પાપડી તડીને ખાય ટેલ વારું
હા
હારું થયેલું કે ની બરાબર તે
હા બરોબર મેં તો મસાલાવારુ ખામ ચટાકેદાર.
હા હારું હજી તો ના પાડેલી હતી એક મહિના સુધી ના પાડેલી ને
એને તો અઠવાડિયુંની જ ના પાડેલી.
ઓ
હા
એટલે ટેવો ટેબી એટલું બધું નઈ ખાવાનું.
હ જો એમા એવું છે આપડે માંદા ની પડયે ડોક્ટર ઘેર કેવી રીતે ચાલે
એમ એમ નઈ કેઈ કે હવે એ લોકોનો ફોન આવતો છે. હલો
હા
ચાલુ રાખ કેમ કે ફોન આવતો મારાથી ઉચકાહે બી ની.
હા હા
મારો ભાઈ હશે બીજું કોન હોય
હા હા ની બતાવે કોન તે
માસીનો ફોન
હા હા તારી મમ્મી પર આવહે હને
હા
તારી મમ્મી પર આવહે ફોન હવે.
મારા મમ્મીનો ફોન બગલ્લો છે એ તો એ લોકો એ લોકોને એ લોકોની લાઈટ ગેલી કે ની
હા
તે મારા ઘરે ચાર્જિંગમાં મોકેલો છે.
હવું પેલી તારી ઘરે લાઈટ છે?
હા
તમે બસમાં મોબાઈલ મોકલી આપો ડબ સ્ટેપ પરથી લઈ લેજે
ના એ મારા ફોન મેં ચાર્જિંગમાં મોકેલો જ ની આજે.
એમ ચાચિગ કરજે.
હા
ચાચિંગ થઇ જાય એટલે પાછો બસમાં મોકલી આપજે બેહાળી આપજે મે દુકાન પરથી ત લઇ લેવા.
હા તમારે અઈ ની મલે?
નિમ્લે કાલે સાંજેની નિ મલે
એવું
હા
બધાની એમ કેમ નાઈ ગઈ
બધાંની નથી લાઈટ
મારે સાચે પાણી લ આપ કતાને
આ વરસાદને કેઉ બે લકવાના
ની એટલે તેને કામનું છે હમણાં ફોન ચાલુ રાખજે હે ને
હા આપીઆવજા
હે
હમ્મ ચાલુ કરી મીલની આવહે તો ખબર પડહે વાત- - હમ્મ
અ કોઈ હલો- -
હા- -
બોલ મારા ફોન નંબર ચાર્જિંગ માંકાતોનું- -
થોડી એક લાઈટ પેક કરને મોકલીએ આપની- -
કેમ કંટાળી ગઈ લાઈટ વગર
નિમલે હાર જીરીક બી લાઈટ નિમલે કંટાળો આવે હોવે તો- -
તમારે તો આખે લાય તો સાતી થી ઊંઘ કાયડીય હવે- - મને લાગે ત હુંને મળી બી જાાહે એટલે મેં સાચી બી ફોન મુકસ દઉ- -
આખી રાત લાઈટ નેલે આખી રાત તો કઈ નહી. ઉંઘ તો શાંતી થી જ કાયડી પણ હવે લાઈટ હોય તો જીરીક સારું પડે.
કોઈની નથી અમારી જ છે ખાલી.
એવું?
હમ્મ એટલે અમારા બાજુ છે ને અલગ અલગ થંભા છે ને- - એટલે એ અડધાની ગેલી છે અને અડધા ની હશે- - અમારી છે.
અમાર ટખા ગામમાં લક નિમલે બૂમિત ના ઘેર બાજુ નિમલે અમાર બાજુ નિમલે- - પાસરી માવું નિમલે- -
હા પોસ્ટરીમાં ભી ખાો પડી ગય ખવું પડી પોસ્ટરીમાં બલે- -
હા. એટલે મારી બેન હાથે કે ન રિક્ષા બેન- -
હા.
ને ફોન મારે લ ત આવવા ના કે ન્યા છે એમને. તે રિકા બેની કે કાલની લાઈટ ની લે ને બધે ફતે પાણી ભરાઈ ગેલા ગઈંદ માવ પાણી બિક્રીમાંવ પાણી ભ- - નામવ પાણી કેટતેથી નિ ભાઈ એમ કે- -
આવો
એટલે ખબર પડી કે પોસરી માં લાઈટ ની બ લઈને પાણી ભરા ગયલુ એ બાજુ હો. પછી નીબુ બેન પછી બી જી બેનને ફોન મારી રહ્યો છે તા ચિંતા પચાસ ટકા છે એટલે ચાલીરેહે નિમું બેને ફોન માયરો તે કે હવાડામાં જ પાણી ની ગેતા પાછલા બને રસોડામાં પાણી ભરાઈ ગયલા પાછળ થી. ને અગાડી ઓટલા લગીને પાણી આવેલા પૂછે અંડર આવું કે નહી આવું એમ. પરમિશન જેવું લેતું સે એમ કે પાણી
મે કીધુ બોટ મોકલાવુ એમ કિધુ.
ડો તો હાથે જાગ જ ની બોટ માં
જામ ડાત કાડે નહી પણ બહુ નુકસાન થાય પછી પાણી ભરાઈ જાય તો.
હા બહુ નુકસાન થાય એ અઘાડી અમારા બાજુ પૂર આવલી ને પેલું દરિયાનું પાણી આખું બધુંને કીધુંમ ભડાઈ ગેલો અમારા અ બારઢ મુકેલા તે પ પાણી ભરતે તે બ નાહી ગેલા. પાણીમાં કેટલું પાણી આવતું તે દિવસે રક્ષાબંધન પાછુ. મામા ના ધેર રેય ગયેલા અમે. એટલું પાણી આવલું બધું નાહીઈ ગયેલું.
પછી પાછું લાયવા.
અડધું તો પેલું ઘનાડું કે નહી અટકી ગેલું. એટલે એટલું બચી ગેલુ.
હા
હે તો ઘેરમાં ની હોય એમ કે કંઈ બચે નહીં.
હા એટલે કીધું હવે પાણી ઘરમાં ભરાઈ જાય ફર્નિચર ને બધું બગડી જાય,
હમ
પછી પાણી જાય પછી બધા કાદોને બધું તે કાઢવાનું એટલે અનાજ, ના પીપડાને બધું,
અમારે ઘેરમાં નઈ ભરાયું એટલે કંઈને બીજાના ઘરમાં બધા ઘરમાં ભરાઈ ગયું,
અત્યારે,
અગાડી જયારે બધું પ્રોટેક્શન વોલની બનેલું હતું ને ત્યારે,
હા, એવું
હમ
હમ.
નહીં રેટી બી બહુ આવેલું હ
ટો‌ ટો માછલી બહુ આયવી ગઈ.
ક્યારે,
અત્યારે,
અત્યારે તો ખબર નઈ હવે મારો માછો જાય છે,
એટલે એમની પાણીને એમાં આવ્યું હાથે તણે આયવી હે
હ જાક્ષી હાવને.
જાગતી ન જાગતી તણાઈ હજી પકડી આવ્યા પછી.
મે ખાવ ની પકડું,
મચ્છરદાણી લઇ ને જાન પકડીલાવ
નીરે મરછર ડાંનીની કેવાય તેમને છે, ને એ વાવડી કેવાય ને વિડી કેવાય,
અરે એમની કેમ તેને મને ખબર વાવરી કેવાય સબ્જે, કેવાય એમ વેડી કેવાય એમ,
સોગી અલગ આવે વાવડી અલગ આવે વેડી અલગ આવે એ તો મને ખબર, પણ તને સૂગ્યા લાગતા ની આવડતા અહે એટલે કીધુ કે ઘેરની મચ્છર દાણી લઈને જાય એમ.
તેભી નહી આવે એક દિવસ અમે મા ને લીઉને કટકું લઈને માને મારી પેલી નેલી બેન ગેલા કાથે કયા આવું નઈ,
એવું કે ઘરી લઈને જા ઘરી લાખ.
ઘરોઈ, ઘરોઈ
હા ઘરી લાખ.
તે મારે હિંગારા હિંગારા જ લાગે.
હા કઈ ને હિંગારા તો લાગ હે ને
હિંગરા હંગરા ખાઈ કોઈ ખાઈ ની મડે કોઈને ગમે ન કેમકે બો ખાઈ મુયકા એમ કેય. બો ખાધા
અમારી બાજુ તો અમારી બાજુ હીંગારાની બો નવાઈ અત્યારે તો બધા હીંગારા, હે પેલા વરસાદ પડેને એટલે હિંગારા શોધતા
અમારા બાજુ તો કેટલા ખાઈ લીધા
એવું અમારું બાજુ હજુ કોઈએ નથી ખાતા હિગારા
એવું કા બો બસ વાળા હો લઈ ગયા.
એવું કે
આ મમ્મી કેતું ખાને તો આપું ન જોય
હે એટલે અમે તો ની ખાય મારા પપ્પા ખાઈ.
હા.
તારા પપ્પા ખાય.
હા મારા પપ્પા ખાઈ.
રીંગણ અને બધું
હા બધું ખાય.
હમમ.
હમમ.
કેમ તારા પપ્પા ને બાકી જુએ તો કે જે મેં લીયા વા.
અત્યારે મારા પપ્પા પ્રવાસે ગેલા છે.
આવુ અમણા વરસાદ માં
હા કાલે નીકડી ગયેલા.
હમમ હમમ અમને ધ્યાન રાખવાનું કે બો વરસાદ છે બીમાર બીમાર પડી જાય તો.
હા. પણ મોટી ગાડી માં ગયેલા ને. ગાડી લઈને એટલે કઈ નહીં બધા અ તે કઈ બાજુ ધરમપુરની આગળ પેલા બટામણ એટલે સાપુતારા ની બાજુ ગયેલા
હિલ સ્ટેશન હમણાં તેવી તેવી જગ્યા એ ફરવાનું મસ્ત છે હમણા મોનસૂનમાં.
હા વિલ્સન હિલ મસ્ત છે.